હ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ તમે કેવું છે? હા મજામાં તમારો શું હાલ છે.
મજામાં શું ચાલે છે અત્યારે.
છોકરાઓની એક દંપતિ ગઈ.
કચ જાય કતી જાય
બરાબર સ્કૂલ નું શું ચાલે અત્યારે બધાનું રિઝલ્ટ ક્યારે આવવાનું.
રિઝલ્ટ એક એક મહિના સુધીમાં આવી જશે આ.
હા બરાબર છે એ એપ્રિલમાં આવી જાય બરાબર છે. કેવું ચાલે છે ભણવાનું છોક છોકરાઓનું કેવું લેધી છે અત્યારે કે હાર્ડ પડે છે. ભણવામાં મામાં છોકરાઓને
હા એ વખતે તો બહ થઈ ગયુ છે.
હને આ અત્યારે ભણવાનું છોકરાઓને શું કઈ ને કઈ ખબર જ નથી પડતી છોકરાઓને ભણાવતા પેલા તો આપડે વિચાર કરવો પડે આપડે ભણવું પડે કે શું કરવું?
એ કઈ શકે પણ એ તો એ વખતે આ ચેટજીપીટી આ બધું આવી ગયું છે ને તો આટલી મુશ્કેલ મુલાત ના આવે પેલા શું હતું કે ડાઉટ છે. તો ક્લિયર કરવા માટે આ ટીચર અને આ બધું જો જોતા હતા પણ હવેના સમયમાં આ નથી. છોકરાને ડાઉટ છે છોકરાને ડાઉટ આવે. તે તે વખતે સોલ્વ કરે છે.
હા પણ અત્યારે ભણવાનું અઘરું હાર્ડ કેટલું થઇ ગયું છે. આપણને એના ભણાવતા પેલા તો આપડે ભણવું પડે આપડે સમજવું પડે શીખવું શીખવું પડે પછી એ લોકોને આપડણે શીખાડવું પડે છે એટલું બધું છે. આજે આપડે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરા ની બુક્સ જોઈ તો હોય આપણને હાર્ડ લાગે છે. આવ તો આપડણે ભણ્યાય નથી ભલે આપડે બી એ કરેલા હોય કે બી કોમ કરેલા હોય તોય હાર્દ લાગે આપણને.
એ તો થશે નહી કેમકે આ સોસાયટી વધે છે હવે નોલેજ વધારે મળે છે. આજના સમયમાં આપણા સમયમાં જે નવમી દસમી કક્ષાના છોકરા છે.
હા
અને એ સમયમાં જે નવવી દક્ષિણ દસમી ન છોકરા છે. એ લોકો ન લેવલ બહ અલગ થઈ ગયો છે કેમ ભાઈ ટેકનોલોજી નોયોગ છે.
હા સાચી વાત છે જમાનો એનો જ થઈ ગયો છે મોબાઈલ વગર તમે કઈ કરી જ નથી સકતા બધું જે જોવઓ પ્રોજેક્ટ બનાવવો કઈ બી કરવું હોય તો આપડણેે સીધો મોબાઈલનોો જ યુઝ કરી શકીએ છીએ અને સ્કૂલ માં લોકો આપડી પાસે આટલી ફીઝ લે છે પણ ઘ આવે શું તો કરવાનું તો બધું આપણેે જ ને મહેનત આપણેે જ કરાવવાની એની પાછળ આપડણે દોડવાનું કરવાનું એક્ટિવિટી કરાવે તો એક્ટિવિટી પાસે એ ખાલી શું કર કરાવે એજ બધું મટીરિયલ તો આપડું જ પૈસા આપણેે મટીરિયલ ના દેવાના કરવાના એ લોકો કરાવે પણ ફીસ આપણી પાસેથી લઈ લે છે. તે એમાંથી એ લોકો કરાવે શું છે એને ત ખબર જ નથી પડતી.
છોકરા ન ઉપર પણ શું થાય છોકરા ધ્યાન ના આપે. તો પુવાા પણ શુંય એક ટીચર ત્રીસ ચાલીસ બાળકને ભણ ભણાવે છે. ઇન્ડિવિજ્યુઅલ તો ના આપી શકે દરેક
હા. ના પણ ફીઝ લે છે એ પ્રમાણે એલો લોકોય ભણાવવું જોઈયે ને આપણી પાસેથી, લાખ લાખ રૂપિયા ની ફીઝ લેશે તો એઈ પ્રમાણે એ લોકોને સ્ટુડન્ટ એક્જસ્ટ કરવા જોઈ ને ક્લાસમાં કે આટલા સ્ટુડન્ટ છે આટલી ફીસ લીધી છે, તો ઈ ક્લાસ માં થર્ટી એટલે એટલા જ છોકરાઓ લેવા જોઈએ, પછી વધારે ભરે તો... પછી એ લોકોને પ્રોબ્લેમ થાય ને બધા છોકરા ભરેે પણ ધ્યાન ન આપી શકે, કેટલા છોકરાને સાચવે અને એક જ ટીચર એમ કે કમ્પલસરી રાખવાની મેઈન ટીચર હોય, કોઈ સપોર્ટ ટીચર રાખે તો છોકરા ઉપર બીજા ધ્યાને આપી શકે, આ એક ટીચર કેટલા છોકરાને ધ્યાન રાખી શકે.
હમમ
એટલે આ બધું છે ને અત્યારે કોલેજ નું આ સ્કૂલ નું ને બધું બહુ વધી ગ્યુ છે હા.
આજના સમયમાં, હા એજ્યુકેશન પેલાના સમય હતા જે એજ્યુકેશન એજ્યુકેશન જેવું આજના સમય એજ્યુકેશન બિઝનેસ છે.
હા ઓ મશીન સાચી વાત... ચ્છા... બરાબર છે અને જ આપણે સ્કૂલમાં મુ કી છોકરાઓને ભણે કરે તો એ આપણેે એક્સ્ટ્રા ટ્યુશન તો મૂકવાના જ એની ફીસ છે કેટલી પંદરસો પંદરસો રૂપિયા તો ફીસ છે ખાલી એક મહિનાની ટ્યુશન... બી... તમારે ત્યાં કેવી ફી ચાલે છે. ટ્યૂશનની...
અરે એજ ચાલે... હજાર પંદરસો રૂપિયાનું...
પંદરસો તોય છોકરું હજી એટલું બધું તો આપણે જેવું વિચારીએ એવું તો એ રેડી થાતું જ નથી, કે ના આપડે ચાલો સ્કૂલમાં એ ભણે છે, અને ટ્યુશને જાય છે, જેવું આપડે ઈચ્છીએ છે એવું છોકરું તો રેડી થાતું જ નથી, કારણ કે એને સિલેબસ જ એટલો હાર્ડ પડે છે. અને બારે જતાય એ છોકરો શીખી શીખીને કેટલું શીખે, એનું માઈન્ડ કેટલું ડેવલપ થાય, એના બિચારા ઈ એ થાકી જાય ભણી ભણી ને, આપણને એમ થાય કે આપણું છોકરું હોંશિયાર થાય, હોંશિયાર થાય પણ આ છોકરું ભણી ભણીને ગાંડા જેવું થઈ જાય છે.
અહહ
એના વિશે આગળ આપડે એમ કેવું જોઈ... પીટીએમ આવે કે, મીટિંગ આવે કે કઈ આપણે કઈ ટીચરને કે, ભાઈ આ સિલેબસ બહુ હાર્ડ પડે છે, લેન્ધી થાય છે, તો એમ જ કેહેવાના કે ના ભાઈ આગળ થી આવે છે. અમે શું કરી શકીએ. અમારી તો જવાબદારી છે. ભણાવવાનું, કરાવવાનું. આપણે કાંઈ ના બોલી શક આપણે થેટ આગળ પગલું ભરું... પડે કે, હવે કઈક ઓછું કરો સિલેબસ છોકરા ઉપર. બાકી, તમારે એવુંમાં ત્યાં બધું... કમ્પલસરી બધું ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા સબ્જેક્ટ કમ્પલસરી.
મારા હાથ ચાલ ચાલ... લેંગ્વેજ ના ઓપ્શન છે, એક ઇન્ટરનેશન લેંગવેજ.
ઓહો. બરાબર, હ હ.
ઇન્ટરનેશનલ લેંગ્વેજ, જે જર્મની, જપાન આ બધી પણ.
હ હ, બરાબર છે, બરાબર, હ હ અહીંયા જ... ગુજરાતી કમ્પલસરી હવે આવી ગયું, જોકે સિનિયર કેજી થી જ આવી જાય છે, હવે... ફર્સ્ટમાં એ તો કમ્પલસરી થઈ ગયું. એક... નવો સબ્જેક્ટ આવી ગયો, કોમ્પ્યુટર એ છોકરાઓને ભણાવવાના બધા વિસ. ટોટલ આઠ વિષય થઈ જાય. છોકરાઓને ભણવાને બિચારા કેટલું ભણે એક દિવસમાં ચાર પાંચ વિષય તો એના શું કેવાય લેકચર આવતા જ હોય. એટલે એક વિષયને પાંચ આપડે ભણાવવાનું પાછું એનું હોમવર્ક કરાવવાનું. એટલે છોકરાઓ હાર્ડ આમ થાકી જાય. રમવા જેવાય ન રેણુ. એમ કેય ને બચપન વયુ જાય આખો દી, ભણવામાં જ એનું બચપન જાય છે.
હા! એ તો છે. સવાર સવારમાં કો ક્લાસ. અને શામમાં. ટ્યુશન રાતમાં હોમવર્ક
હોમવર્ક થાકી જાય બિચારું
હમ
હમ હમ.
હ તો એજ ક હું તો એજ કું મારા છોકરાઓ કે એવરેજ રહો પણ
હા.
જ પણ સામે લોકોને જેમાં રસ પડે એવ કરે એવું નહ કે પારય પળ્યા પળાય હા એવું પડાય તો કરો એવું ના ગાંડા જેવા રહી જાવ નોલેજ તો હોવું જોઈએ પણ એટલી પણ નહી કે તમારું જેવું રસ છે એ છૂટી જાય
હા સાચી વાત છે. હમ હમ આપ આપડે જો ભણાવી નઈ ને આપડણે ધ્યાન ન દઈને તો આપણું છોકરું પાછળ રહી જાય બધા છોકરાથી એટલે આપણે ના જ છૂટકે એની ઉપર થોડું પ્રેશર તો આપડણે કરવું જ પડે કારણ કે ભાઈ તું ભણ તું ધ્યાન દે તું આમ કર તુઆ કર તો આગળ નીકળીશ આપડે ન દઈ ને તો આપણું છોકરું પાછળ રહી જાય એટલે આપડણે થોડુંક તો એના ઉપર પ્રેશર નાખવું જ પડે છે કારણ કે આ જમાનો જેવો થઈ ગયો છે એકબીજાનેે દેખી દેખીને જ આગળ થવાનું છે અત્યારે
હ.
એટલે એવું બધું
બધા લોકો એ હ
હમ.
આ માટે હ ક મારા છોકરા ના એવરેજ કેટલા સાત સત્તર પણ આવી ગાય તો હું ખુશ થય જાવ તો એ ના
હમ.
રસ અને પણ હોવું જોઈએ ને
હા એ વાત છે ને સાચી વાત છે. તમારી ના ના હોવું જોઈએ અને છોકરોુ આપડે ભણાવી એમાં પાછો ઇન્ટરેસ્ટ લેવો જોઈએ
જે લોકો ટોપર હોય ને એ લોકો ના ઇન્ટરેસ્ટ હોય આમાંથી હા મને ભણવાનું છે એ જે લોકો કેવી રીતે કરશે
હા ઈજ ને ટેન્શન આપડે થઇ જાય છોકરાઓની એક્ઝામ હોય અને ચિંતા આપણને હોય એમ થશે શું લક્ષશે પેપર માં શું લખશે કેટલા માર્ક્સ આવશે આપડે તેને એકદમ રેડી કર્યા હોય પણ પૂછે એવું ને કે આપડે પાછા પડી જાયે એના લીધે આપડી ઊંઘ હરામ થયે જાયે છોકરાને લીધે તો એવું બધું ભણવાનું નથી અત્યારે હાર્ડ બહુ થઈ ગયું છે આમ કેવાયને સીબીએસ સ્કૂલમાં તો ફીઝ એટલી લે સિલેબસ એટલો લેંધી અને હાર્ડ બધું એટલે આપડે બધું પેલા રેડી થવું પડે પછી છોકરાને ભણાવવું પડે એવું બધું થઇ ગયું છે અને હવે દિવસે દિવસ તો બધું વધવાનું જ ઓછું કઈ થવાનું જ નથી
હા ઈદ ને એટલે જ કવ ને આ બધું અત્યારે છે ને દિવસા દિવસ વધતું જ જાય છે કઈ ઓછું થાવાનું નથી ભણવાનું અને ફીસ તો વધવાની જ ઓછી તો થવાની નામ જ નહી
તમે ને ખબર છે પેલા પેલા કોમ્પ્યુટરમાં એ બધું શીખાવતા હતા કે એક્સેલ આ બધું આજના સમયે કમ્પ્યુટરમાં જાવા પાાયથન જે કોલેજમાં શખાડે છે ને એ શીખાવે છે આજ આ સમયમાં નવવી ના બાળકોમાં
હા સાચી વાત છે હા હા સાચી વાત છે મારી છોકરી ફર્સ્ટ માં જ છે એને પણ કેવાય ને કે ફર્સ્ટ કોમ્પ્યુટરમાં બધા સ્પેલિંગ આખા શું કેવાય ફોર્મેટ નો ને ક્લોઝ બાર વિન્ડો ને કેટલા બધા અંદર આવે ક્લોઝ બટન ને કલરસ ને બધાના સ્પેલિંગ સાથે પૂછે બોલો ફોન્ટ ફેમિલી ને ફોન્ટ કલર ને ફોન્ટ સાઈઝ ને આટલા બધા છોકરાને સ્પેલિંગ આવડે હજી એવા બધા ક્વેશ્ચન
નથી આવડતુ હતુ જયારે હું
આવડે ને બે ના ના આવડે અત્યારે હાર્ડ બહુ પડી ગયું છે ભણવાનું અને આવડતુંએ નથી
આજના લોકો લોકો માટે છે કેમ કે હા માણસને માણસના પાહે ધ્યાન જ તાકાત છે એ તો
સાચી વાત છે સારું આાલો પછી બીજી વાર નિરાતે મળસી વાત કરશુ ભલે જય શ્રી કૃષ્ણ
હા